હા, કેમ છો.
મુંબઈ જમા છો, તમે કેમ છો.
હું, પણ મજામાં છું, આજે શાળામાં શિક્ષકે શિક્ષણના મહત્વ વિશે વાત કરી હતી, મને એ વિષ ખુબ રસપ્રદ લાગ્યો
હા, એ તો છે, શિક્ષણ આપણા જીવન ન ખૂબજ મહત્વનોો ભાગ છે. તેના વગર જીવન અધૂરું લાગે છે.
હા શિક્ષણથી આપણે માત્ર વાંચતા લગતા જ નથી શીખતા પણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ પણ સમજીએ છીએ
સાચો શિક્ષણ વ્યક્તિ ના વ્યક્તિત્વને વિકાસ કરે છે અને તેને જવાબદાર નાગરિક બનાવે છે
હા એ તો તમને સાચું કહ્યું શિક્ષિત વ્યક્તિ સમાજમાં વધુ આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રજૂ કરી શકે છે અને શિક્ષણ આપણે નવી નવી માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આજના સમયમાં સારી નોકરી મેળવવા માટે પણ શિક્ષણ ખુબ જ જરૂરી છે શિક્ષણ વિના સારી કારકિર્દી બનાવી મુશ્કેલી બની જાય છે અચ્છા
હા એ તો તમે સાચું કીધું કે શિક્ષણ થી માણસની વિચાર શક્તિ વિકસે છે અને તે સમય સમસ્યાઓનો પણ અ ઉકેલ યોગ્ય ઉકેલ કરી શકે છે અને અ એનામાં એટ ક્ષમતા પણ હોય છે અને એની ક્ષમતા પણ વધે છે મને લાગે છે કે શિક્ષણ ગરીબી પણ દૂર કરી શકે છે પણ મદદ પણ કરી શકે છે એટલે મદદરૂપ થઈ શકે છે
હા અ શિક્ષણ અ મને લાગે છે કે શિક્ષિત લોકો વધુ સારી રોજગારી મેળવી શકે છે અને પોતાનું જીવન સ્તર સુધાર શકે છે અને શિક્ષણ થી સમાજમાં જાગૃતિ પણ આવે છે લોકો પોતાના અધિકારો અને ફરજો વિશે જાણે છે અને શિક્ષણથી અંધ અંધશ્રદ્ધા અને આમ લોકો જે અજ્ઞાનતામાં વિશ્વાસ કરે છે તે પણ દૂર થઈ જાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ વિકસે છે
હા એ તો તમે સાચું કીધો શું તમને લાગે છે કે માત્ર શાળાનુંું શિક્ષણ જ પૂરતું છે
ના જીવનભર શીખતા રહેવું પણ એટલું જ મહત્વનું છે એટલે પુસ્તકો સમાચાર અને અનુભવમાંથી પણ શિક્ષણ મળે છે અને દરેક અનુભવ આપણને કઈક નવું જ શીખાવે છે શિક્ષણથી દેશનો વિકાસ પણ થાય છે
હા એ તો તમે સાચું કીધું કે શિક્ષિત નાગરિકો દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપે છે અને શિક્ષક નું સ્થાન પણ શિક્ષણમાં ખુબ મહત્વનું હોય છે કારણ કે શિક્ષક એક જ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપે છે અને શિક્ષણ જ માણસને આત્મનિર્ભર બનાવે છે અને જીવન ના ના જે પણ પડકારાનો સામનો કરવાની એ શક્તિ આપે છે તેથી દ હરેક બાળક કે શિક્ષકો નો અધિકાર મેળવવો જોઈએ અને એમનું સન્માન પણ કરવું જોઈએ
હા એ તો તમને સાચું કહ્યું હું પણ એજ માનું છું અ શિક્ષણ દરેક વ્યક્તિ માટે જરૂરી છે શિક્ષણ એ સફળતા તરફ જવાનો સૌથી થી મજબૂત માર્ગ છે અને એક ઉજ્જવળ ભવિષ્યની ાવ પણ શિક્ષણ જ છે અને તમને શું શું લાગે છે કે શિક્ષણ વગરનું જીવન કેવું હોય
અ જો મારા મતે તો છે ને અ શિક્ષણ વગર ન જે વ્યક્તિ હોય તેને ઘણી આમ તકો ગુ માવી શકે છે અને જીવનમાં આગળ વધવું એમને મુશ્કેલ હોઈ શકે છે કારણ કે અ શિક્ષણ આપણને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે
હા એ તો તમને સાચું કહ્યું શિક્ષણ માત્ર અ આમ નોકરી માટે જ નહીિ પણ એક સારું જીવન જીવવા માટે પણ જરૂરી છે શિક્ષિત વ્યક્તિ પોતાના હક અને ફર્જ વિશે વધુ સારી રીત જાણે છે અને તે સમાજમાં સમાજ માટે પણ જવાબદાર પૂર્વક વર્તન પણ કરે છે
હા એ તો તમે સાચું કીધું મને લાગે છે કે આ શ્ આત્મવિશ્વાસ પણ વધારે છે અને જ્યારે જ્ઞાન હોય ત્યારે કોઈ કોઈ પણ વિષય પર આપણે નિર્ભયાથી વાત કરી શકીએ છે વગર આમ કોઈ અચકાય આમ આપણેેમ નોર્મલી આમ એકદમ કોન્ફિડેન્ટલી વાત કરી શકીએ છીએ શું તમને લાગે છે કે શિક્ષણથી વ્યક્તિના સ્વભાવમાં પણ ફેરફાર આવે છે
હા લા મને લાગે છે કે તે સભામાં ફેરફાર આવે છે અ કારણ કે શિક્ષણથી શિસ્ત અને સંસ્કાર અને સારામાં મૂલ્યનો વિકાસ થાય છે આજના ડિજિટલ યુગમાં શિક્ષણનું મહત્વ તવ વધુ વધી ગયું છે નવી ટેકનોલોજી અ સમજવા માટે પણ શિક્ષણ જરૂરી છે તમને અ ઓનલાઈન શિક્ષણ વિશે શું વિચારશે તમારો
અ ઓનલાઈન શિક્ષણ વિશે તો જો મેં તો એને તો આમ ખુબ ઉપયોગી માનું છું કારણ કે તે ઘર બેઠા આપણને શીખ શીખવાની તક આપે છે પરંતુ વર્ખંડમાં ભણવાનો અનુભવ જ કઈ અલગ હોય છે ત્યાં આપડે બધા જે શિક્ષકો છે અને મિત્ર સાથે આપણે સંપર્ક કરી શકીએ છ છે અને ઠીક છે અગર ઓન લાઈન ભણવાનું હોય અગર કઈ આમ કોઈ કઈ ને કે આમ સન એવી આવી જાય જયારે આપણને ઓનલાઈન ભણવા પડે જેમ કે આપડું કોવિડમાં હતું તે ટાઈમ પર તો ઓનલાઈન શિક્ષણ આપણે કેટલી મદદ કરી છે કે બાળકો ઘરે બેઠા બેઠા જ અ એમની સ્કૂલ સ્કૂલ કા તો કોલેજ જે પણ હોય છે તેમના વરસો એમને કમ્પ્લીટ કર્યા એમના વરસો બી ફાલતુ ના નહી ગયા ઘરે બેઠા બેઠા એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ હિસાબે એ લોકોને ટેકનોલોજી પણ શીખવા મળી અને જે ટીચર્સ લોકો હતા તેમને પણ એક ઓલું નવો ચેન્જસ એડોપ કર્યું કે એ લોકો એ બી છોકરાઓને ઓનલાઈન ભણાવ્યો એમને ના નહી પાડી
હા એ તો તમને સાચું કહ્યું. અ શિક્ષણથી સમાજમાં સમાનતા પણ આવી શકે છે.
તો હમ હા શિક્ષણ દરેકને આગળ વધવાની તક આપે છે. એટલે જ સરકાર પણ શિક્ષણ શિક્ષણ પર થોડો ભાર મૂકે છે કારણ કે શિક્ષિત સમાજ જ આમ વિકસિત સમાજ બની શકે છે. ઘણા વાહન લોકો અ શિક્ષણ ના કારણે જ આ સફળ બન્યા છે.
હા એ તો તમને સાચું કહ્યું મહેનત અને શિક્ષણ સાથે હોય તો સફળતા મળવી સરળ બની જાય છે. તમને સૌથી વધુ શું શીખવું ગમે છે.
મને સૌથી વધારે તો વિજ્ઞાન અને ઇતિહાસ વિષય ગમે છે. અને તમને
મને તો ગણિત અને પેલું કોમ્પ્યુટર વિશે શીખવું બહુ ગમે છે શિક્ષણ જણ આપણને પોતાની રસ અને પ્રતિભા ઓળખવા માટે પણ મદદ કરે છે. અ શિક્ષણ જીવનને અ નવી દિશા પણ આપે છે. અને આપણા જે ડ્રીમ્સ અને સપનાઓને સાકાર કરવા માટે પણ મજબૂત પાયો બનાવ આવે છે. એટલે દરેક વ્યક્તિ એ શિક્ષણને પ્રાથમિકતા આપવી જોઈ કારણ કે શિક્ષણ એ જીવનનું સૌથી મોટી રોકાણ છે.
હા એ તો તમે આજે જે સમજાવ્યો કે શિક્ષણ મૂલ્ય પ પૈસાથી પણ વધારે છે એ તો તમે ખુબ સાચી વાત કહી જો આજે આપણા અ જે શાળામાં શિક્ષણના મહત્વ વિશે કેટલું સરસ આપડા શિક્ષકે કીધું કે આનું મહત્વ શું છે કે એમ આપે ભણવું જોઈએ કેમ આપડણે આત્મનિર્ભર બનવું જોઈએ
હા હા અ એ તો તમને સાચું કહ્યું તને શું સૌથી વધુ ગમ્યું.
મને તો એ વાત ગમી કે શિક્ષણ માત્ર નોકરી જ મેળવવા માટે નથી પરંતુ જીવન જીવવા માટે પણ અ ની પણ એક સાચી રીત શીખવે છે. છે
હા સાચું કહ્યું ઘણા લોકો શિક્ષણને માત્ર ડિગ્રી સાથે જોડે છે અ પણ શિક્ષણ આપણના જીવન માટે બહુ જરૂરી છે વાસ્તવિક શિક્ષણ વ્યક્તિ વ્યક્તિના વિચાર વર્તન અને વ્યક્તિત્વને ઘડે છે. અને શિક્ષણ આપણને સારા અને જે જે ખરાબ છે તેના વચ્ચેનો ભેદ પણ સમજાવે છે અને યોગ્ય નિર્ણય લેવા માટે પણ તે આપણી મદદ કરે છે.
હા એ તો તું તમે સાચું કીધું અ જો સમાજમાં બધા લોકો શિક્ષિત હોય તો ઘણી સમસ્યા ઓછી થઈ જાય અને હા ગરીબી બેરોજગારી અને ચે અંધ શ્રદ્ધા જેવી સમસ્યા સમસ્યાઓ છે તે પણ ઘટાડવામાં શિક્ષણ મદદ કરી શકે છે શિક્ષણથી લોકો પોતાના લોકો માટે અવાજ ઉઠાવી શકે છે અને પોતાના કર્તવ્યો પણ સારી રીતે સમજી શકે છે આજના સમયમાં તો અંગ્રેજી કમ્પ્યુટર અને નવી ટેક ટેનોલોજી નું જ્ઞાન પણ જરૂરી બની ગયું છે શિક્ષણ માટે તો આપને બદલતા સમય સાથે ચાલવું, શીખવું જોઈએ.
હા એ તો તમને ખુબ જ સારું વાત કર્યું. ચાલો, પછી આપડે મળીને વાત કરીએ. જય શ્રી કૃષ્ણ.